હા.
તમે કર્યો છે મે કર્યું?
ને.
મે આપ્યુ.
મારે ત્યારે.
હા. કાય ફરક કોઈ કે.
અમારે ઓલો ક્યાર મને એની અંદર આવવાની તૈયાર બે ઓલો હોયમ મોટો
તો અહીયા એવું હોય અ લે ને પરીક્ષાને અયા એવું જ હોય. અમે આવવા ને એ પેલા ન એ એમને આવ્યા ન પેલા જેને સ્કૂલ ચાલુ થઇ ગયું હતી. તો અત્યારે પરીક્ષા લેવાઈ ગય રીજે તોઈ આવી ગયું ને મહિના દે
કેટલામાં છે?
કેટલામાં પેલું ભણે કે બીજું કે?
એનો કેવો હશે બીજો તમારે
નીચે દોઢ વર્ષનો મૂકવાના સ્કૂલમાં.
હજી વાર છે.
મુકી દેવું.
ન વર્ષે આંગણવાડી નહી પતે. પછી કેટલાર ચાર પછી.
ઈનગલિસમા કોને.
ઇંગ્લિશત આવી ને પસી ગુજરાતીમાં બેહાર.
હા, .
પછી જોઈએ હવે આગળ જતા કરીએ . લગતો ગુજરાતીમાં જ બિહારવાળ ત્યાર
કેમ?
પછી હવે કે બદલી બદલી થાય પછી નહી કરવું અમારે આગળ જતા. એવી સ્કૂલો કચ્છમાં આવ્યો વારો તો કચ્છમાં ક્યાં સરકારીમાં ક્યાં બેહાડવો પડે.
સરકારીમાં પછી ઇંગ્લિશ મીડિયમ ક્યા ગોતવા જાય?
તે સ્કૂલું તો હોય ને .
ના હોય કચ્છમાંને અમારી વાત એવી જાય છે કચ્છ હોય ને
તે બદલી થવાની?
આ તો થાય તો બદલે ના તો અમાર વારો આવી શકે એમ
એ જેમરે એમ બીજી બાજુ છે અહં
તું આમ કેવાય માંગળ બાજુ નથી.
ના ના બંગાળ બાજુ અમે પરીને તો ન થાય બરોબર હવે સમૂહ બદલી કરે તો
ત્યા તો ઘણા વાર થઈ ગયા ને ઓખામાંથી હ હમ્યા વાત
બે હજાર એકવીસ બાવીસમાં એવાય છે એકવીસ ન મોગડી માં એવાય છે મોગમાં ન માં સ માય વાઈ વસ્યા બાપા ઓફ થયા ને વૈસિયા બાપા ઓફ ગયા એતુંડ આવ એટલો ટાઈમ થયો.
હમ. હમ કેું ઘને હવે તો થાય ને અમારે બે ત્રણ વર્ષ હવે એક વર્ષ તો થઈ ગયું ને ભાઈ જ ગણ બે કોર હશે તો હવે મેં કીધું અમારે હવે નથી જાવ બાપા કે બીજી જગ્યા થાકી જાય અહિયાથી જવામાં આવવામાં પછી એટલે ઘરે એમ મમ્મી પપ્પા જોઈએ એમ કે થઈ જાય ને તો રિટાયર થઇ જાય હું
તો જ્યા ખાડું હોય તો ભલેું તયાં કેવાયને
અત્યારે તો રહેવું જોઈ તને પોસ્ટિંગ આપ ને અત્યારે પછી પોસ્ટિંગ એ બાજુ જ આવશે જમ્મુને બાજુ જ હવે પાછી હવે નઈ પોતા રહીશે એ નની કદાચ
હા.
હવે જમ્મુમાં જ આવશે. તમે તો તરત જ થઈ ગયા નોકરી ક્યા કરે એ બાજુ મળે ને હારી તો પછી હવે ટાઈમ થઈ ગયો.
માટે તેમમાં જ કર ગે બસ એટલા પપા પછથી ભોગવવા જાવ ને
હા. અને પછી કેવાય નહી ઉંમર થઈ જાય તોપછી બીજે ક્યાય મળે નહીને
હા એ બેંકમાં હોય બેંકમાં તો સારું હોય
બેંકમાં તો હોય એટલે જ ને પછી બીજે ક્યાં બેંક કરતા બીજે ક્યાંક ગોતવી હોય. કા સરકારી મારે પાછી બીજી જગ્યાએ ભરવું હોય. આમ કેમને ફોટા હોય ને લોકોને અલગ
હા.
એટલે એમાં બીજે કઈ ભરવું હોય ભરવા થઈ જવું ઉંમર થઈ જ છત્રીસ સાડત્રી વર્ષ કે હવે સાડત્રીસ વર્ષ થઈ ગયા. ચાલીસ વર્ષથી ઉપર થઇ જાય પછી કે મળે ને એમ્સમાન કે કે એમ્સન હોય તો એ બાજ જોઈ એમાં ઘણો સારો પગાર આપે એ પાંત્રીસ કે ચાલીસ એમ્સમાં ઓકે.
નથી ખણને એટલું પછી ખોણું ખણું તમને પછી તમારે બતી રહે તમને પંદર થી તમારા તો પંદર વીસ તો આપે છે.
પંદર દિવસ આપે જાય હા આખ પછી સીવું જાય ને સ્કૂલે
હા.
જાય એટલે પછી હાલે એમ.
ખ ખરા છે વાંધ ના આવે ઓલા જેટલું કઈક કર્યું કે નઈ.
હા
તેઠ કઈ કર્યું કે ન.
ના રે ના કેટ દખ હોઈતલ.
હજી જો. થ ઓગે. હલો. હલો. હલો.